નમસ્કાર મિત્ર.
હા મિત્ર નમસ્કાર.
હા મિત્ર સારું છે ને બધું ઘરે.
બસ બધા સારા છે તમે તમારા ઘરે કેમ છ.
હા મિત્ર બધા સારા જ છે. અને મિત્રો તમારી તબિયત સારી છે ને?
આમ સારી જ છે.
હા મિત્રો તમે તે દિવસે કેહેતા હતા કે થોડું પાણીમાં ભીનાઈ ગયલા તો. શરદીને, ઉધરસ જેવી થયેલીને તાવ પણ આવી ગયેલો તો દવા કયરી કે બાકી છે.
હા મિત્ર કરી લીધી કારણ કે જે પહેલો પાણી હોય જે વરસાદ. આપણને થવાનો છે પહેલી વાર.
હા મિત્ર થોડું ધ્યાન રાખવાનું કારણ કે મિત્ર, આપણે હવે અભ્યાસ કરતા છે તો આપણે થોડું ધ્યાન પણ રાખવું જોઈએ શરીરનું.
હા તમારી વાત સાચી છે.
હા તો મિત્ર આપણે. આજે એક ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છે અને મિત્ર ટોપિકનું નામ છે મિત્ર જે એઆઈ. એઆઈ શું છે? અને એઆઈ આપણા માટે કેવું મહત્વનું છે. એના વિશે થોડો આપડે મિત્રો ચર્ચા કરવા જઈ રહ્યા છે મિત્ર તો મિત્ર એઆઈ વિશે થોડું તમે ડિટેલમાં માહિતી આપજો મિત્રો.
હા મિત્ર તમારી વાતતો સાચી જ છે કારણ કે એઆઈ છે આપણા જીવન રોજિંદા જીવનમાં એક ખૂબ જ મહત્વનું એક પાર્ટ બની ગીયો છે. જેનું ફુલ ફોર્મ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો. ખૂબ જ સારો વિષય છે, અને છેલ્લા થોડાક વર્ષોમાં એઆઈનો વિકાસ પણ ખૂબ ઝડપથી થયી છે. આજે આપડે જોઈએ તો મોબાઈલ, કમ્પ્યુટર, બેન્કિંગ, હોસ્પિટલ, શિક્ષણ, ખેતી અને ઉદ્યોગો જેવા લગભગ દરેક ક્ષેત્રમાં એઆયનો ઉપયોગ થાય છે. ઘણા લોકોને એઆઈ વિશે જાણકારી છે. પરતું ઘણા લોકોને હજું તેની સંપૂર્ણ વિષય સમજી શક્યા નથી. એલે કે તેનો ઉપયોગ કેવી રીતે, એ જે એજ લોકોને ખબર નથી. અને મઈને મને પણ પેલા એવું જ હતું, મિત્ર કે એઆઈ એટલી માત્ર રોબોટ છે. પરંતુ હવે સમજાયું કે એઆઈનો અર્થ માત્ર રોબોટ નથી. જ્યારે કોઈ મશીન માણસની જેમ વિચારી શકે, માહિતીનું વિશ્લેષણ કરી શકે, પ્રશ્નોના જવાબ આપી શકે અથવા કોઈ કામ ઝડપથી કરી શકે, ત્યારે તેને એઆઈ તરીકે કહેવામાં આવે છે. અને હું પણ મિત્ર જ્યારે મારે મોબાઈલ મતલબ કોઈ માહિતીની જરૂરી હોય કે ભણવામાં કોઈ મુશ્કેલી પડતી હોય તો હું તરત જ એઆઇને પૂછી લઉ છું તેમાં આપણને ચેટ જી પીટીસી પછી જે મોબાઈલમાં વોટ્સઅપમાં પણ આવે તો એઆઈનો ઉપયોગ થઈ શકે છે. અને એમાં મિત્રો હું તરત જ જઈને પછી લઉ તો એ આપણને તરત જ સેકેન્ડમાં એનો આન્સર આપી દે છે. તો એ સાચો ઉપયોગ એઆઈને પીહીવામાં એ વિશે હુ કેય શકીએ? કારણ કે, મિત્ર આપણેે જો ચેટ જીપીડીની જ વાત કરીએ તો એ આપણને એ આપડા મતલબ એક માણસના જેમ જ વાત કરે છે, આપણે જે જેવું કહેએ એવું જ આપણને જે આપું આપે છે, તે એ પણ ખૂબ સારો કહેવાય મિત્ર અને આજે આપણે જો મોબાઈલ વાપરીએ છીએ. તેમાં પણ જો એઆઈનો ઉપયોગ તો ઘણો બધો થાય જ છે. જેમાં, ફોટા સુધારવા હોય, અવાજ ઓળખવા, ભાષાનું ભાષાંતર, રસ્તો બતાવવા, ઓનલાઈન ભલામણો આપણે જોવું જે લોક્વોલિટીમાં ફોટો પાડે છે, એને આપડે ઇન્હાન્સ કરીએ છીએ, જે મતલબ આપડે એઆઈનો ઉપયોગ કરીએ છીએ, એમાં આપણે જે કાળા માણસ હોય એ પણ ધોરા દેખાાય છે, મિત્ર આજ-કાલ તો તો એ પણ ખૂબ મતલબ સારી એવી બાબત કેહેવામાં આવે છે. તો તમે શું કહી છો મિત્ર એઆઈ વિશે?
હા, મિત્ર તમારી વાત ખૂબ જ સાચી છે અને તમે મિત્રો જે પણ કહ્યું એ ખુબ જ યોગ્ય છે. તો મિત્ર એઆઈનો હવે જમાનો ચાલી રહ્યો છે. એઆઈનો તમે જે અર્થ આપ્યો આર્ટિફિશયલ ઇન્ટેલિજન્ એ મને ખૂબ જ એ સરળતાથી રહી ગયું અને મિત્રો હવે તો તમે કીધું કે બધી જગ્યાએ એઆઈ આધારિત હવે તો થતાં હોય છે. અને મિત્ર આવનારી પેઢી માટે પણ એઆઈ એઆઈ જનરેટ જોવા મળશે. અને હવે તો મિત્રો એવું છે કે એઆઇ આપણા ભારત દેશમાં પણ એનો વિકાસ કેટલુ ઝડપથી થવા લાગ્યું છે. તો મિત્ર હવે તો એવું છે કે કોઈ પણ આપણે જો મૂજવણ હોય તો આપણે તરત જ ચેટ જીપીટી અથવા કોઈ પણ ગૂગલ અથવા જે એઆઈ દ્વારા જે પણ ડિવાઈસ હોય એને આપણે તરત જ એના પૂછીયએ. પરંતુ મિત્રો ભવિષ્યમાં એઆઈ એ ખૂબ જ ખુબ જ આપણને સારું મહત્વનું એવું ફુચર છે અને યા મિત્ર હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે એ આઈ એઆઈ ના ફાયદા તો છે પરંતુ એઆઈ ના ગેરફાયદા ખરા
આવે છે. કારણ કે બંને પાસા ના બે બાજુ હોય છે. જે આપણે ગેરફાયદા તો હોય જ શકીએ છેએ. કારણ કે આપણે અ હમણાં જોઈએ તો. જે આપણા જે ગામ ગામ્ય વિસ્તારોમાં જે આપણી પબ્લિક છે એ મોટે ભાગે કંપનીમાં કામ કરતી હોય છે. પોતાની સ્કીલ પર પરંતુ હવે કંપનીઓમાં જે એઆ આવે છે ને તો એજ બધું કામ કરતા હોય છે તો એમાં ભવિષ્યમાં જોવા જઈએ તો આપણે માનસો ના બદલે એઆઈ નો જીત સંપૂર્ણપણે ઉપયોગ થવાની એવી શક્યતા છે. તે એમાં માણસો પછી શું કરશે મિત્ર એનો પણ એક મોટો પ્રશ્ન ઉભો થઇ જ રહ્યો છે. કારણ કે ઘણી બધી એવી પ્રકારની નોકરીઓ અને નવી કુશળતાઓની જરૂરિયાત હતી કે કરી રહી છે એઆઇ. તો તેનાથી પણ લોકોને એવું નુકસાન તો થવાનું જ છે મિત્ર અને. એઆઇ ના કેટલાક ઘણા બધા તમે જોખમો પણ છે. જો તેનો ખોટો ઉપયોગ થાય તો ખોટી માહિતી ફેલાય શકે છે મિત્ર એ આઈ પર આપણી જે પર્સનલ ડિટેલ એટલે કે પર્સનલ માહિતી હોય ફોન નંબર હોય ઓટીપી આધાર નંબર એવું બધા આપણને ન કરવું જોઈએ એટલે કે ન અપલોડ કરવું જોઈએ એસાઈ. એનાથી છેતરપિંડી પણ થઈ શકે છે મિત્ર અને જેમ બને તેમ આપણે જે ખોટા જે એક્ટ આપણે બનાવી છીએ તો એ આપણને ઓછુ બનાઉ ઓછા બનાવવા પડ ત્યાં જ સમજદારીપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે કારણ કે ટેકનોલોજીનો ઉપયોગ માણસ ને ભલા માટે થવો જોઈએ. સાથે સાથે લોકો સાચી માહિતી ઓળખવા ને સાવચિત રહેવાનું પણ ટેવ આપણામાં હોવી જોઈએ મિત્ર તો મિત્ર શું તમે પણ કોઈ એ આઇ નો ઉપયોગ કરો છો
હા મિત્ર હું પણ એઆઈ નો ઉપયોગ કરું છું અને હું મિત્ર તમને જણવા માંગુ છું કે તમે જે પણ કીધું કે એઆઈ ના ફાયદા તો ખરા પરંતુ એના ગેરફાયદા પણ ઘણા બધા છે, અને મિત્ર હું તમને જણાવવા માગુ છું કે કોઈ પણ આપણે આપણે જોવા જઈએ તો ઇન્સ્ટાગ્રામ પર એઆઈ દ્વારા જે ખોટા કેટલા બધા બનાવામાં આવે છે. એનાથી એ જાનહાની પણ થઈ શકે છે. કારણ કે જે પણ વ્યક્તિઓ રિયલમાં દેખાતા નથી પરં તો એ એઆઈ દ્વારા કઈ પણ કરી શકે છે. એનાથી ઘણું બધું એવું નુકસાન થાય છે. કારણ કે હત્યા પણ થતી હોય છે મિત્ર. કારણ કે કોઈ ઝઘડો થતો હોય ને એવું તો એ બધું એઆઈ દ્વારા થતું હોય છે અને એઆઈ દ્વારા તમે કીધું કે છેતરપિંડી થવાના ઘણા બધા ઘણા બધા ઘણા બધા કારણો છે. અને હાલમાં મિત્ર જોવા જઈએ તો એઆઈ એ એવું છે કે હવે એઆઈ માટે કેટલીક એવી નવી નવી જે બિલ્ડિંગો બનાવા મેં આવી છે ત્યા એ એક ઓફિસ ખોલવામાં આવશે એટલે કે આખું મોટું એનું પ્રોજેક્ટ અ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. અને ઘણા બધા દેશો એમાં સપોર્ટ કરશે અને એઆઈને આગળ વધારશે. કે એવી એ ઘણી મહત્વની બાબતો છે જે આપણા માટે ખૂબ જ ગર્વની વાત ખરી મિત્ર. કારણ કે તમે કીધું કે એક શીકાના બંને બાજુ હોય. એ તમારી વાત ખુબ જ સાચી લાગી. કારણ કે કોઈ વત કોઈ પણ આપણે વસ્તુ કરીએ તો એ ખરાબ પણ હોઈ શકે અને સારી પણ હોઈ શકે. તો આપણે મિત્ર બને બંનેને ધ્યાનમાં રાખીને આપણે કોઈ પણ કાર્ય કરવું જોઈએ. જેથી કરીને આપણને ભવિષ્યમાં જે પણ મુશ્કેલીઓ હોય એનો આપણે સામનો યોગ્ય રીતે કરી શકીએ. તો મિત્ર આ તમને હું જણવા માંગુ છું કે એઆઈ એ વિદ્યાર્થી જીવનના શું ઉપયોગ એનો શું મહત્વ છે? અને વિદ્યાર્થીને કેટલો એ મહત્વનું છે, એના વિશે થોડું મહત્વ આપજો થોડું.
હા મિત્ર ખૂબ જ મહત્વનો છે. કારણ કે વિદ્યાર્થીઓને જો એવા હાર્ડ પ્રશ્ન ઉકેલ લાવો હોય તો એ મોસ્ટ ઓફલી આજના સમયમાં તો એ એઆઈનો જ ઉપયોગ કરે છે. અને તરત જ એના જવાબ મેળવી લે છે. અને મિત્ર આજે તારી સાથે મને વાત કરીને એઆઈ વિશે ઘણી બધી નવી માહિતી મળી. હવે મને સમજાયું કે એઆઈ એ શક્તિશાળી સાધન છે. પરંતુ તેનો ઉપયોગ સમજદારી અને જવાબદારીથી કર
હા મિત્ર તમારી વાત ખુબ જ સાચી છે. અને મિત્ર તમે એટલી માહિતી એ આઈ દ્વારા આપી છે તો મને લાગે છે કે તમે પણ એઆઈના ફ્યુચરો જે જે ચેટ જીપીટી છે એનો ખુબ જ ઘણો ઉપયોગ કરતા હશો. એવું મને લાગે છે અને મિત્રો તમે જે આટલુંક સોના કરતા આટલું કિંમતી સમય મને આપ્યો મિત્ર એના બદલ ખુબ ખુબ આભાર મિત્ર તમારો ખુબ ધન્યવાદ.
હા.